ચાલ છે મજામાં.
હા મજામાં નમસ્તે. વા.
શું તમારું થોડીક તમારા વિશે માહિતી.
હા હા પૂછો પૂછો. આ વાત. અમે અમે બિઝનેસ કરી છીએ. અજ બોલો.
હા બિજનેસ કરો છ એમને તો તમે.
હા.
બજલી. હમ હ.
સર. હલોો અ બોલા જ બોલલા. હલો. હલો.
બોલો.
શું કેતા હતા તમે. હાલો. હાલું.
બિઝનેસ માં શું કરો છો તમે.
બિજરેસમાં અમે હેરાફેરી કરીએ છીએ.
હા.
ટ્રાવેલિંગ જેવું કરીએ છીએ.
હ સેની ટ્રાવેલિંગ કરો.
માલ ની આવ જવાબ કરવા માટેની.
માલ.
હમ. ઉદાહરણ તરીકે જાણે કે તમારો સામાન છેધ ખુર્ચય્યું છે. કપડા છે, તેને એક જગ્યા હો બીજી જગ્યાએ ઉગાડવાનું કામ કરીએે છીએ.
અચ્છા સામાન નો માલ ઇવ એની વાત કરો છો. સાચા
હલો. હલો.
હું માલ ઓલો એક્સપર્ટ સમજ્યો છો.
ઓહ એવું એવું ના કરતા અમે.
મન હો હું હું બિઝનેસ હું ખેતીવાડી કરું છું.
એવું છે તમારે બે ખેતી કેટલી હશે?
ખેતી મારે હશે, સોળસો એકર જેટલી હશે.
એવુંછે, સોળસો એકર તો દરિયો નથી ભાઈ?
થોડ એયે એ દરિયોજ મારો હશે એની તો હું વાત કરું શુ.
એવું છે.
હ દરિયામાં ખેતી આવે ને મા. માચ માછીમારીની. એ સમગ્ર દરિયો મારો જ છે.
એવું છે. હમ્મ અને તમે પ્રોપર્ટી ખરીદી લીધેલ છે કે તમે અલગ અલગ રીતે કર્યું છે.
નહી આમાં કેટલા પણ લોકો ભાગીદાર છે.
એવું છે. તમારી ભાઈ બોટું કેટલી હશે?
મારી પાસે?
હમ્મ
મારી પાસે અત્યારે અંદાજી તો. છસો લાખ થી આસપાસ છે.
એવું છે, તો તમારી પાસે એટલી બોટું છે, તો તમે અલગ અલગ ધંધા કરતા હશો ને એમાં? ક્યા ક્યા પ્રકારના. બોટમાં કઈ તે. બોલો બોલો. બોટમાં શું તેમાં અલગ અલગ ખલાસી માટે પગાર અલગ અલગ હશે ને?
હા એમાં એક વ્યક્તિને પગારવો મિનિમમ. ચાર થી પાંચ લાખ હોય છે.
ઓહ એટલા બધી. એવું છે બઉ જાજો પગાર આપો છો તમે.
નહી આ લોકો. બોટમાંથી માલજ એટલો લાવે તો એ પ્રમાણે પગાર આપવો પડે ને.
એવું છે.
હમ્મ
તમે ખેતી ખતી કરતા ને હશે?
ખેતી કરો છો કે ખેતી ખેતી?
ખેતી જમીન વાળી ખેતી નથ કરતા, દરિયો ખેડવી.
એવું છે. એવું છે, તો આપણે અલગ અલગ માહિતીઓ જોતી હોય જાણકે દરિયા વિશે. તો શું તમે એક એક્સપ્રેસ હોય છે.
દરિયા વિશે તો એટલી બેટી મને. પેલા એક્સપોર્ટ એટલે શું એ સમજાવશો એક્સપોર્ટ નો.
એક્સપોટ એ ઇ એક્સ પી ઓ આર ટી.
એક મિનિટ હું હું ગૂગલ કરી લઉં.
ગૂગલ કરવાની જરૂર નથી જો આપડે શબ્દ બોલતા આવડવું જોઈએ એટલે એક્સપોર્ટ જ હોય.
એવું છે.
હા.
ઓકે તો તમારું સાચું વિશે.
એવું છે.
મને લાગ્યું જ એવું કે તમે પ્રોફેશનલ વ્યક્તિ હશો આ મોટા વ્યક્તિ હશો. તે વાત જ એ રીતના કરે છો એટલે લાગ્યું જ મને એવું.
એવું છે.
કે હા મારી સામે વાળી કોઈ મહાન વ્યક્તિ જ હોવી જોઈએ.
એવું છે તમને શું કહુ છું.
હા બોલો.
વરસાદ નો માહોલ છે શું તમારા ગામમાં વરસાદ જાજો પડે છે.
તૈડી કા પડે.
તૈડકો પડે. તમારી ભાષા મને કોઈક બહ સમજાતી નથી થોડી સમજાય તેવી ભાષા બોલો ને.
સમજાય એવી તો કેવી ભાષા બોલું.
ગુજરાતી જ બોલો પછી સમજાય ગ તમારી. તમે ગામની ભાષા બહ ડિજિટલ છી.
આ ભાષા ને કાઠિયા વાળી ભાષા કહેવામાં આવે છે હમ.
હું બાકી રોડો બોડો થઇ ગયો કે.
શું શું.
ટ્રોંડો થઈ ગયો કે.
સર જે સવાલ તમે બોલો છો તો જરાય સમજાતું નથી.
રોંઢો બપોરનું ભોજન થઈ ગયું કે લંચ.
હા હા લંચ લંચ થઇ ગયો છે.
તો એને રોંઢો કહેવામાં આવે છે.
એવું છે.
સવારના ભોજન ને કહેવામાં આવે છે કે. શિરાઉ શિરાઓ શીરા મ.
એવું છે એટ એ બધીની ભાષા અલગ અલગ હોય ને.
ના આ તો ગુજરાતીની પ્રોફેશનલ ભાષા છે.
એવું છે.
અને સાંજના ભોજનને શું કહેવામાં આવે એ જાણો કે.
ના ના જણાવો ને
એને વાળું કેહેવામાં આવે છે.
વાળું.
હા.
બહુ અલગ શબ્દ સાંભળવા મેળ્યા.
તો પછી. તમારે ઈ સાઈડ શું કહેવામાં આવે છે બપોર ના ભોજન ને સવાર ના ભોજન ને ને રાતના ભોજન ને.
મારે સવાર નું ભોજન કવામાં આવે છે બપોર નું ભોજન અને સવાર નું ભોજન. એમ જ કેહેવામાં આવે છે આમ વાડું. બપોરિયા એવું બધું કઈ ના કહેવામાં આવતું.
હા
શું બપોરના અત્યારે તમે શું તમે નવરા હશો
બપોરે તો હું તો ક્યારે પણ નવરોરો ના હોય આ તો તમારો કોલ્સ એવ એટલે હું વિચારું કે દસ પંદર મિનિટ હું આ વ્યક્તિ સાથે વાત કરી લઉ
હમ
બાકી તો મારે ઓછામાં ઓછ ચારથી કરોડ ના પોસ
એવું છે તમારી ગર્લફ્રેન્ડ બોલફ્રેન્ડ હશે. છે.
ના ભાઈ ગર્લફ્રેન્ડ ક્યારે
એવું છે તમારે રૂમ ગૂમ હશે ને તમે એટલો એટલો પગાર બધા ખલાસીઓને આપો છો તમારો પગાર પણ બહુ સારો જશે ને
મારો ભગ કે હું તો મારો આ ઘરનો બિઝનેસ છે.
એમ નહિ તમે ખલાસીઓને હા ઇન્કમ તમારી કેટલી હશે
ઇન્કમ મારી ઓછામાં ઓછી તો મિલિયન માં હશે.
અઠવાળ ની કે વન વીકની એક કલાકની એવું છે. તો સૌથી મોંઘા મોંઘી માછલી કઈ
સૌથી મોંઘામાં મોંઘી માછલી આવે છે પાપલેટ
એવું છે મૈં તો અમે તો સાંભળ્યું તું કે ઘોલ બહુ મોંઘી આવે છે.
કોલ ને કોલ તો સાવ સસ્તી આવે છે.
સસ્તી આવે છે ખાલી કિલ્લા છસો પચાસ રૂપિયા જોઈશે. અને પાપલેટના પાપલેટના એકસો ને એસી રૂપિયા ને તમે એમ કહો છો અને તમે કહ છો કે ગોલ બહુ મોંઘી આવે તમારે કઈ રીતના આવસા આમ સમજવું તમે શું કરો છો સાચું બોલો નહી
હ
હમ.
મારે એમ મને તો આમ પ્રોપર પ્રાાઈઝ ની કિંમત ન હોય કેમ કે આમાં મે એ લોકોને મેનેજ મેનેજર મેકેલા હોય
હમ
એટલે સાજ સંંભાળ એ કરતા હોય અને બાકી આવક ન આવક કેટલો જાય છે ને કેટલી આવક આવે છે ખાલી મારે એ જ મે મેનેજમેન્ટ કરવાનું હોય છે‌.
એવું છે એટલે તમને ખબર નથી એમને
હમ બસ એ જ છે
એવું છે. અલગ અલગ માહિતીઓ જાણે કે આપડણે મુું ના આવું અને જો માછલી માછલીઓની પ્રાઈસ અને જાવો કે બધી માછલીઓ જોવી હોય તો કઈ રીતના જોઈ શકું
સૌથી પેલા તો તમારા ખીચામાં મિનિમમ સાતસો થી આઠસો કરોડ હોવા જોવે.
એવું છે.
હ. કેમ કે અમારી બોટમાં પ્રવેશ માટે અમારા દરિયામાં પ્રવેશ માટે તમારે છે ને સાતસો કરોડ સાતસો કર કરોડની અંદર અમે ટિકિટ રાખેલી છે એની
એવું છે.
હમ એટલે. તમારે ફીસ જોવા માટે પણ થોડોક ઘણો ચાર્જ લાગતો હોય છે. એટલે એ પ્રમાણે ન ઓછા ન થઈ શકે.
એવું છે.
હમ.
ને કયું ગામ છે તમારું.
અમારું ગામ દરિયા માં થોડુંક ગામ આવે.
એટલે તમારે એક બાજુમાં તો હશે ને ગામની. તો ડાયરેક્ટ તમારા ગામમાં જ છે દરયું બાજુ ન
નહી અમે દરિયાની વચ્ચે જ રવી છે આસપાસ બધું પાણી જ હોય છે.
એવું છે દીવું દીવું ગામ સાંભળું છે તમ.
હા દીવ તો અમારે અહીંથી લગભગ સોળસો. બસો કિલોમીટર થાતું હશે.
એવું છે. અલગ અલગ માહિતીઓ જોતી હોય અને સંભાળ રાખવા વાળી. ના ખલાચી હશે તેને ખ. રાંધવાનું કઈ રીત હાથે રાંધવાનું હોય છે કે બાઈ રાખો છો તમે.
નઈ નહી અમે ખાલી ફિશિંગને એક્સપોર્ટ જ કરીએ છીએ.
હમ
એમાં સમજ્યા કે તમે કે તમારું ઈંગ્લિશ થોડુંક મારી જેમ નબળું લાગે છે.
તો હું તમને શું કહ છું તમારી સાથે વાત. કરીને મને બહુ જ ખુબ જ આનંદ થયો
હ કેટલીક મજા આવી તમને.
બહુ મજા આવી તમારી પાસેથી અમને સારી સારી માહિતીઓ જોવ સાંભળવા મળી ગઈ.
આમ મને બતાવી શકશો કે તમને. એક કિલો મજા આવી બે કિલો મજા આવી કે એક લીટર મજા આવી.
અમને છેથી બે કિલો મજા આવી.
બે કિલો બે કિલો કઈ રીતે મજા આવે તમને
આલ રાખો.
ઠ.
હલો. હેલો. હલો વિકાશભાઈ. ખબર નહી કાપતા કાપલા. એ કામ
આ કશું